હલો
બોલો બોલો શૈલેિત ભાઈે કેમ યાતીરા
હ હા હા હ બેઠા તો છે એટલે હું ગઈ સ્મિત ભાઈને ફોન કરી ને કીધી તો ફોન નથી ગતો
હમ હમ
કે કેટલા દિવસ થઇ જાય
કેવું છે એમ ને
હમમ અમમે મમી લીધું કે
હા બસ જો ભ ક્યારનું નવ વાગ્યા ન જમી ગમી બાલ્કનીમાં ખુસનાખ બેટો હતો
અહં વરસાદ સારો છે એટલે વરસાદ ની મજામાં લેતો લેતો બાલ બેઠો હતોને વિચારતો હતો હું કહ અત્યારે હહ કેવું મસ્ત વરસાદ છે એડ અત્યારે અંયા બેઠા છે હું હમણાં તો બુ હું પલાય નઈને કરે હમણાં બે દિવસ પેલા જ ના વાગે હવે હું બહુ બલડ છું તો સાલા માંજા પડી જશે હું
હા માંસો પડી જાય ન કે વરસાદમાં પછી પડલો હતો
એટલે હું ક માંદા પડી જશુ ખોટા દવાખાને જવું પડેવી પડે નહી ન્જેક્ને અત્યારે સાનાનાાર હમ
મમ્મી પણ વરસાદમાં ન આવવા ગયા હતા હ હું ક બીજા વરસામાં પેલા વરસાદમાં નતા ગ
હમ પેલા વરસાદ માં તો જો કે અમે પણહતા ગયા કેમ કે ઘણા લોકો તો એવું માનતા હોય કે ભાઈ પેલારસાદ માં મારા ઘરના એ મને ના પડતી કે પેલો વરદ આવે્યો ત્યારે પલળતો નઈ ગયા
એવું છે
કેમ કે હમ પેલો વરસાદ આવે ને તે તેને તેમાં પલા લઈએને તો આપણને કેમ માંંદા પડી જઈ કેમ એટલે કે બીમા બીમાર થઇ જાય એના કરતા કે પેલા વરસાદમાં તમે લોકો પલળતા ની
હ હા
શું બાકી
બસ આંત હો ભી કોલલે એ પાંચ વાગે છૂટી એટલે રૂમે બેઠે તમે બોલો. બાકી હું હાલે તમારે?
બસ જો અમારે કોલેજા હાલે, એન્ડ પાંચ વાગે તો નઈ અમે લોકો તો લગભગ અબ બપોરે અગિયાર વાગે જઈએ અને બે વાગે વહી આવીએ. બે વાગે આવી ને પછી અહીંયા રૂમે બેઠતા હોય, અને ફોન જોઈએ ને, જમીએને, બેહ રખડીએ ને પાંચ વાગે ક્રિકેટરમાંથી
એમ કે કે તમ મજા આવે એમ કે તમ
હા અહીં અમારે બાજુમાં ઘણા ગ્રાઉન્ડ છે. જો કે જઝફ્ફર છે. વિવેકાનંદ છે. પછી બીજો આર્મી નું ગ્રાઉન્ડ છે. પણ પીટીસી ગ્રાઉન્ડ છે પણ અમે લોકો તોહીં સ્વામી વિવેકનંદ ગ્રઉન્ડ અમારે નજીક થાય ત્યાં રમનું સારું ને, સ પીચ ને બધું છે, એટલે ત્યાં, લો અમે લોકો ત્યાં રમવા જઈએ એમ.
આવું છેે. હમ્મ-હમ્મ.
બાકી તો સારું હે. શું તબિયત પાણીને શું કેય? તમારા બાકી બોલોસ એવું સે એમ.
હા.
હું તો હવે શું બાકી સે, હું યાદ જ કરતો તો, હું કહું શું શૈલેષભાઈ ને બધા ફ્રેન્ડું એવું શું કરતા સે, ક્યારેક હું બધી વસાળે ગ્રુપમાં લેવા જોઈએ.
હમ્મ-હમ્મ. એમાં એવું છે
ત્યાં ટાઈમ કઈ નતો એટલે હું કોલ ન કરી શક્યો.
એમાં હું છે
એમાં હું છે હું હમણાં જઈને જુના ફોટા જોતો તો, હમ્મ-હમ્મ.
એમાં જોતા-જોતા આપડે જી હું કે બાર સાયન્સની છેલ્લા દિવસે જે મોજ કયરી તી ને એ ફોટો આવી ગયો, તો એમાં મને યાદ આવી ગયો. એટલે હું ફોન કરું.
મને તો આજે કોલેજે બધા અહ ફ્રેન્ડો બેઠા તા ને ત્યા બધા ફ્રેન્ડો પોતપોતાની સ્કૂલ ની વાતો કરતા તા, કે અમે સ્કૂલમાં આ કાંડ કરતાને, આ કાંડ કરતા, ત્યારે મને યાદ આયવું.
તો મારા કોઈ ફ્રેન્ડ નથી, હું અત્યારે અહિયાં ને ગમને અમે તમા, તમને કેત અમારા કાંડ કે અમે ક્યાં હું-હું
હા.
અમે ભાઈ મેં કીધું કે અમે સોર્યા ચોર્યાવ હું ક્યારેક જમવાનું સારું હોય અમે ત્યારે સૂર્યોસૂર્યમાં બધા લોકો સુઈ જાય. એન્ડ ગૃહપતી સુઈ જાય, પછી અમે સબ અમારી રૂમ ની બારી ખુલી હતી, તો હું બારી ખોલી એન્ડ અમે લોકો ભોજના લઈ ડુંગળીને, લસણ, એલાં ડુંગળી ને, મરચું ને, મમરા ને તેવી બધી વસ્ તો લેતાઈ આંબલીને, એન્ડ રૂમમાં આવીને પછી અમે લોકો ભેળ બનાવતા ઉપર.
હા, હા.
ને પછી હું ક્યારેક-ક્યારેક અહ મેગી બનાવવાનો પ્લાન કરતા ને, તો અમે લોકો ક રાતે બધા લોકો સુઈ જાય પછી અમે લોકો કો હોસ્ટેલ ઠેકીન એન્ડ ગામમાં જાતા, અમારી હોસ્ટેલ હું વાડી વિસ્તાર હતો ને એવું હતો, હું કઉંન ન્યાંથી ગામ થોડુંક દૂર થાતું હું કઉં હું બ ત્યાંથી અમે ગામ અમે લોકો ગામમાં જાતા એન્ડ ન્યાંથી મેગી લઈ આવી ને ખેતરો હોય કોક, કોક ના ત્યાં હું કઉં ન્યાંથી બધા લાકડા બાકડા લા ભેગું કરીને ત્યાં સળગાવીને ત્યાં લોકો અમે લોકો ભેળ બનાવતા એલાં. સોરી આપડે મેગી બનાવતા હું કઉં.
એવું.
હમ્મ. તે બધા લોકો એવું જ કેતા અમે પણ એમે અમે હોસ્ટ્રેલમાં હતા ત્યારે અમે એવું કરતા અમે સૂર આવી કે બધી વસાળ નો કરવા દે અમે લોકો સૂર્ય સૂર્ય કરતા એડ અબી અમે બીજા તો ફ્રેન્ડ એમ એવું કહેતા તા કે હમારેય કે ત્યાં નાસ્તો ન રાખવા દેતાન તો અમે લોકો ઈ કહે સૂર્ય-સૂર્ય માં નાસ્તો રાખતા ઈ કહે.
તો અમે લોકોન તો નાસ્ત તો રાખવા દેતા, અમે લોકો તો સૌથી વધારે તો લોકો અમારા મમરા આ ફેવરીટ હતા, એટલે અમે એવું લોક ઘરેથી બધી વધારે ને અમે મમરા મગાવતા
હા.
અમે હું બધે બીજો નાસ્તો તો હ ઘરેથી આવે કે ના આવે તેની તો આશા ના રાખ. મુંમરાની આશા વધે રાખતા કેમ કે મુંબરા અમાર સુખ દુઃખ સાથીદારો હતો.
સાચી વાત છે એમ કેમરા જેવી મજા ન આવે કેમાં
હમ મમરા નેુંને બહુ યાદ આવે હમ હું મમરાું કઈ પણ નાસ્તો ના હોય ને છેલ્લી મમરા. જ અરી પાસે
હમ હમ હમ
અમારી પાસેઈ બહુ ફેર થતી હોય ને તો અર કોઈ ત્યાં અમે ભણત ખંડેરી ત્યાં ત્યાં ફન્ડ હતું અ જોડે. ગામનો ગામ ન તે હું ઘરે થી મમરા લઈ આવે અમે અમારી પાસે અમે જ્યાં જયારે હોસ્ટેલમાં હોય ત્યાં સુધી અમારે પાસે મોબરાતા હો હોય કઈ નો નાસ્તો હોય તો સેલેમરા હોય.
એવું છે.
હમ. પછી હું અમે લોકો હ કહ શું રાતે રીડિંગ કરતા એ મોડે સુધી એટલે લગભગ બાર એક પગી જાય એ પછી ભૂખ લાગે તો અમે લોકો નાસ્તો પણ કરતા હો.
હમ હા.
એવું બધું ફ્રેન્ડો કરતા હતા ત્યાં મને બધા. બલા યાદ આવી ગઈ હતી પણ હુંઈ અત્યારે તો બધા પોતપોતાના કામમાં હશે શુંકુલ કરવા બધી ને
હમ
મારો તો એવો પ્લાન એવો પ્લાન હતો કે બધા ફ્રેન્ડો ને એક સાથે ગ્રુપ કોલમાં કરીએ હું.
હા એ તો પછી હું કઈ શનિવાર બધા ફ્રી હોય ને તો પછી કરશું. જેમ કે શું કે અલગ અલગ બધા ફિલ્ડમાં હોય એટલે પણ હું ગત થું ને ખબર એમ.
હું ઈશ કેહેવા નતું કે બધા ફ્રેન્ડો અલગ અલગ ફિલ્ડમાં હોય ને હ શું કેવું? એગર ત શનિ રવિ આવે ત્યારે હ કોલ કરી હ બધી જો.
હમ શની જઈમાં ઘરાય કોલ એમ.
હા શનિ રવિમાંઈ બધા ફ્રેન્ડ ને કોલ કરશું. ક ઓ છે ભ
બ હવે હમણાં તો અંગ અઠવાડિયયો તો ઈ પછી ત્રણ ચાર અઠવાડિયાથી પેડે જ નથી.
એવું ફેમ છેવું કે? મારે તો લગભગ ત્રણ ચાર દિવસથી વરસાદ શાલુ છે પણ કાલ રાતનો તો એક ધારો વરસાદ ચાલુ છે થોડો થોડો થોડો થોડો ચાલ જ રહીશે વરસાદ એમ એક બઉ એક ધારો નથી રસ્તો પણ થોડો થોડો થોડો
હું કે ઘર બાજુ વરસાદ હું કે
બસ વરસાદ શું કે હમ
ઘર બાજુ વરસાદ હું કેશ
ઘર બાજુ વરસાદ શું કે બસ ઘર બાજુ પણ સારો જ છે અત્યારે વરસાદ કુલ કર્યો ને એટલે હું કુલ કર્યો હતો ઘરે તો ઘરના ક અત્યાર કઈ હાલમાં વસાદ સારો છે.
ને હું કે વાવી દીધું કે પછી
તો કેમ કે સ્ટાર્ટિંગ. સ્ટાર્ટિંગમાં ઓલા આંબાલાલ આગાહી નથી આપી આપડે
હા હા
ત્યારે વરસાદ એક અઠવાડીયુ સારો થઈ ગયો એન્ડ બે ત્રણ અઠવાડિયે પછી પાછો વસાડે તડકો નીકળી ગયો હતો. એટલે સાવ બધું સુકાઈ ગયું હતું પણ પાછું ત્રણ ચાર દિવસ થી અમારા ઘર ના સારો વરસાદ છે એમ કેતા.
હમ, હમ.
બાકી સારું?
હા, હો હારા માં હારું.
હમ. શું બાકી કોલેજ ને કેમ ચાલે છે તમારે કઈ વાંધો બાંધો તો નથી ને કોલેજમાં?
ના બાપા કઈ વાંધો થોડુંક કેવરાવે હું કે કે ગુજરાતી માંથી આવ્યા હોય ઈંગ્લિશ માં એટલે પછી થોડુંક કેવળાવે.
હમ અમને પણ સ્ટાર્ટિંગમાં એવું જ લાગતું હતું આપડે બાર સાયન્સ પૂરું કર્યું એ કોલેજ કોલેજમાં આવ્યા તો સ્ટાર્ટિંગમાં અમારે તો ઇંગ્લિશ આવ્યું તો અમારા સિનિયરો એવું કેતા કે ઘણા લોકો તેમ કેતા કે ભાઈ બીએસસી કોલેજ તો ભાઈ અંગ્રેજી આવશે ત્યાં કોઈ ગુજરાતી ના બોલશે ને તમારે અંગ્રેજી માં જ બધું લખવાનું રહેશે. પણ જેવું હતું ને તેના કરતા અહીં છેલ્લું નીકળ્યું કેમ કે અમારા પ્રોફેસરો ઘણા સારા છે. તે લોકો તે લોકો અમને ઇંગ્લિશ તો સાથે સાથે ભણાવે અને ગુજરાતી પણ અમને ટ્રાન્સફર કરીને કેતા જાય કે તનું ગુજરાતી ગુજરાતી માં બોલતા જાય ને ઇંગ્લશમાં લખતા જાય પરતે આપડે સાદું સરળ સંભાળી જાયએ સમજાય જાય એમ રીતે સમજાવે એમ આપડે.
હા ઈ હારુ.
હ બાકી તો મેં તો ઘણી કોલેજોમાં જાણ્યું હતું ત્યાં તો ઘણા લોકો કો એવું કેતા કે ભાઈ બીએસસી તો અંગ્રેજીમાં જ ભણાવ્યા ત્યાં કોઈ ગુજરાતી માં એક શબ્દ ના નીકાળે. તો આપને તો ભાઈ સ્ટાર્ટિંગમાં નવા નવા લોકો આપડણે હોય તો આપણે તો સીધું ના આવડે.
એટલે એવું ઘણું થતું ઈશું. તો કોઈ વાંધો ના આવતો અત્યારે તો હાલમાં તો સારું છે.
બારમાં ન આવતું હોય એટલે એટલો વાંધો ન આવે ભણેલા હોય ને.
હમ, હમ અત્યારે તો જોકે કોઈ ઈસ્યુ નતો. એટલે હવે તો ઈંગ્લિશ પણ સારુ આવડી ગયુ હવે તો બે સેમમાં ઇંગ્લિશ પેપર ભરદીથા એટલે હવે તો સારું ઈંગ્લિશ આવડી ગયું પેલા સેમમાં જો ઇંગ્શ બહુ કેવળાવતું. તો અમે લોકો તો એવું કરતા કે ભાઈ અંગ્રેજી પેલા ફોટો ક્લિક ને ગૂગલ માં નાખી દે તો તેનું ગુજરાતી માં ટ્રાન્સલેશન કરીએ ને ગુજરાતી યાદ રાખી લે. એન્ડ પેપર માં આપણે ગુજરાતી ઇંગ્લિશ ટાઈપ કરીને લખી નાખતા.
એવું છે.
હમ અમારે સર એવું કીધું હતું કે ભાઈ પેલા સેમ તમારે ઈંગ્લિશમાં બહું કઈ ધ્યાન ન દે એટલું બધું ઈંગ્લશ નહીં કઈ. પણ લગ જોઈએ કે ઇંગ્લિશ માં કોઈ ગુજરાતીમાં શબ્દ ના લગતા બધા ઈંગ્લિશમાં શબ્દ લખજો કોઈ એટલું બધું સ્ટ્રીિક્ટલી પેપર ના ચેક કરે તમારું પેપર એ બીજા સેમથી સ્ટલી કરશે.
હા, હા.
હમ એટલે અમે લોકો એ બધું ઈંગ્લિશ ઇંગ્લિશ કઈ ગુજરાતી ટાઈપિંગ ગુજરાતી સમજી સમજ ને ઇંગ્લિશ માં લગતા ગયા હતા ત્યારે કોઈ ઈસ્યુ નથી આવ્યો હવે તો જો કે બીજા ઇંગ્લશ આવડીધું.
હમ હમ
હાલમાં તો હવે તો કોઈ વાંધો નથી અત્યારે તો ઈંગ્લિશ આવડે છે હવે તો કોઈ વાંધો નથી. પણ સ્ટાર્ટિંગમાં તો નવા નવા હતા ત્યારે તમે તમને કેમ બીક લાગ્યું અમને પણ બીક બહુ લાગતી કે ભાઈ બીએસસી માં એકલું ઇંગ્લિશ આવે તો અમાર શું થશે.
હા, હા.
બાકી બોલો.
બસ હો શાંતી હવે.
હમ તમને પણ એવું સાચું હશે કે ઇંગ્લિશ ન હા મનેેમ કે ગુજરાતી માંથી ઇંગ્લશમાં તબલી તો પડે હમ
એટલે મારે એક બે પહેલા સેમમાં એવું થયું હતું. પછી શું કેવાય કે મેં હું પેલા ગુજરાતી વાંચતો ગુજરાતી ન હ ને મારી ઇંગ્લિશ માં લખી નાખતો. પછી હવે તો હું કેવાય કે ધીરે ધીરે આવડતું ગયું તો હવે બીજા સેબમાં હારું છે.
એવું છે એમ ને
હમ એ કેતી નથી એમ બાકી તોમ કેય કે ઈંગ્લિશ ન આવડું હોય ને તો પેલા બીજા સીમમાં કેટી આવી જ છે એમ
હા મારી જોડે ઘણા એવા ફ્રેન્ડ હતા તેને પેલા સેમાં પગડી છે જોઈ વાંધો નથી એ તો થઈ પેલા શમાં કેટી છે એટલે
હા હા
બીજા જેમમાં ક્લિયર થઈ ગયા ઘણા લોકો તો મને એવું પણ કેતા કે ભાઈ અંગ્રેજી ના આવડે તો તેના ક્લાસીસ કરી લો મને તમને શીખી. દસો ને આ ઘણા મોટિવેશન દેતા પણ અમે લોકો તો તમને પ્રોફેસરે એવું કીધું કે તમારે કોઈ ઈંગ્લિશ ક્લાસ કરવાની જરૂર નથી અમે લોકો તમને શું ગુજરાતી માં સમજાવતા જશો અને કરતા જજો.
હમ અછા એ તો અમારે હુંગે સીએમ થ્રીમાં પહચ હુંગે. ગુજરાતી માં જ હાલે એટલે ભણાવે ગુજરાતી. ઇંગ્શ માં ભ એટ લખે ઇંગ્લિશમાં જ હમું કે આપડે ગુજરાતી માં બોલીટલે થોડું થોડુંમ.
હમ એવું છે એમ આંધ તો કે કોલજો.